હલોો હા સરી સરી હ ઠી જ ર
ચ એક તલાસ કંપ્લીટ
અરે તનવાનું એ આમાં અ કેટલા પેલું કરવાનું છે મનેજી વીસ પીસ ઉપર કરવાનું
આવ્યાસ કરતા છે મેં બેસ પલ થઈ ચાલલા
ઓકે વાંધો નહી એ હવે મેમ કેવું કે જો આમાં તો ચાલે તું ઈ મેં મારા હાથે એક છોકરી હતી ને એને પેીસની એક્ઝામ આપી ને પેલા એમ ક્લિયર કરી દીધી
હ વાત છે
હા એમટી બી કોલેજની અ હતી એલીએ અત્યારે તો એએ પેલું કરતી છે બીએડ કરતી છે
જબ ન ઘ
મે તો એને મ પલાવટમાં ચાલ વધી ગ
પણ છ મહિના લાગી રહ્યો હોય છ મહિના લાગી રહ્યો હોય
હમ નઈ ખબર એ તો ચાલુ માં જ આપેલી કેવું કઈ હતું ખબર નઈ
હા તમે પણ ચાલુ માં એવું નહી બેન હ સાંભળ જય આપડે એને કેવું કે ટીવાય પછી આપણને ખબર જ નહી પડે કે જીસીટી ની એક્ઝામ આપવાની આવે હ મુગ મુગ ટીવાય ટીવાય પછી છે ને બધાને ખ્યાલ આવી જાય કે એુજીસી ને એની તૈયારી કરવાની ની તૈયારી એટલે લોકો છે ને સીધા સુવિધા બસ લઈને બેસે એટલે સિલેબસ અવેલેબલ હોય એટલે પછી બે વર્ષમાં તો એક વર્ષમાં તો આખું સિલેબસ બધું ફડી નાખે હમ
હમ પણ એ તો જો કે આપડા કર એ જવાડીી હતી આપણા કરતા વસ મોટી હતી એ આઈ થિક એ કાજલ ના એજની હતી
અચ્છાછ તો તો બરાબર
એટલામાંર
ના બરાબર છે તો થઈ જ ખાજા બી કરી નાખ હા
થ ગનું
નથી થયું પણ એ કીધું છે કે આતે આપવાની ત આ કરી નાખી
એટલે ડિસે મરમાં આપવા ને
હમ બીજ સિનેટ માં તો બીજ સિનેટ નથી આપવાની ખબર ને હવે હું કરે જીસેડ કરદ આપ
આલ પૂછાયેલું હતું જન હા પિંકી મળલી ગયોર સાસસ નું પરો ગુપ્ત ચરળી આવેલું ને તેમાં પેલા ગપચાર ના પ્રકાર પૂછાયેલા છે કપ્તિક ઉદાસતિક ગૃહુપતિક વૈદહક તાપસ ઈ વાળો ક્વેશ્ચન પૂછાયેલો હતો સંસ્કૃતમાં પૂછાયેલો કે ટાપસ ન મિનિંગ અમે એક વર્ડ લખેલો હતો તે આપડે મેચ કરવા સનેવાસ જોડકા
એટ અમારેને ખ આપડે છેને બેઝિક નોલેજ રાખી જાય ને હમણાં ને મેને ગયું અત્યારે છે ને આપણું બહ ફાયદામાં છે આપડણે ગેરટી કેમ ખબર કે છેો ને એક ખાતે તે ચાર જોડકા આપે તો તને એક બી આવડ તને એક બેઝિક નોલેજી હોય ને એકનું બી હવે તો બીજા સાર કવર કરી શકે
હમ એજ
બધાને એકલું ખબર પડી ગઈ કે એકલું આ આવતું છે તો એનો જોવાબ પર્ટિક્યુલર જેમાં આવતો ને તે ખર ને તો સારું ક્લિયર થઈ જાય અત્યારે બધો જોડકાવાયશ ઓપ્શનલ પેપર નનીકળે મહેનત માંગે
હમ
તો કટ ઓફ બહુટાઇટ હોય હા
હ એ હાને સર્ટિફિકેટ આપલોુંણને જેપી સબ નોટન કે સર્ટિફિકેટ નનેશનલ સેમિનાર અચ્છા ક નેશનલ સેમિનાર નો લેવો
હ
એ બહુ વિચાર આહન ઓછો પાછો
ઞઈ કાલે
બોલ બીજું શાંતિ?
શાંતી
અ બે મિનટ વાત કરજે ચાલે ને
ચાલે જ ને તો
હમ હારું ચાલ તો હાન ભની પાહી બે મિટ
હારું હા
હા ને ચાલ તો હા